મજામાં તમે કેમ છો.
બસ મજામાં.
હમ. રાતે તો ઊંઘ જ નહી આવી મને તો.
એવું.
હા.
પણ આપણા જીવનમાં આમ ઊંઘ નું ઘણું મહત્વ હોય છે.
વાત તો તમે સાચી કરી બટ આજકાલના જીવનમાં. ઊંઘર લેવાનો સમય જ નથી મળતો.
હા એ તો સાચી વાત છે.
આજકાલના લોકો કામ અભ્યાસ અને મોબાઈલના. કારરે એને પરતી ઉું લેતા નથી.
હા એ તો સાચી વાત છે અને. સ્વસ્થ શરીર શાંત મન અને, સરળ જીવન માટે સારી ઊંઘ આમ એટલી જ જરૂરી છે જેટલો ખોરાક અને પાણી.
વાત તો તમારી સાચી છે.
હા.
સારી ઊંઘથી શરીર ફરી તાજું બને છે મગજ સારી રીતે કામ કરે છે. અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
હા ને ઊંઘ માત્ર આમ આરામથી નહ પણ. શરીર અને મગજને નવી શક્તિ આપવાની પણ આમ કુદરતી પ્રક્રિયા આપડણે કહી શકીએ.
મત તો સાચી ક.
હા.
મારો તમને એક પ્રશ્ન છે. જો કોઈ વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો શું થાય?
મારું તો મેં મારું ખુદ નો અનુભવ કઉ તો. મેં જો પૂરતી ઊંઘ ના લઉં ને તો મને આમ થાક અનુભવાય. ચીડચીડિયાવાનું અનુભવાય પછી માથાનો દુખાવો. અને કોન્સન્ટ્રેશનમાં મારો બહુ ઘટાડો થઈ જાય છે મેં મારી જે કાર્ય કરવાની ક્ષમતા છે એ પણ આમ ઘટી જાય છે
બરાબર મેં તો મારામાં એવું બી જોયું જોકે મારી યાદશક્તિ પણ નબળી પડવા લાગી છે મામારા ઊંઘું ના લેવાના કારણે
હા એ તો સાચી વાત છે અમુક સમય આવી આમ સમસ્યા જોવા મળે છે ઊંઘ ના લો તો પૂરતી
હ લાંબા સમય સુધી ઊંઘ ના લેવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે
હા એ તો સાચી વાત છે
અને આજકાલના વિદ્યાર્થીઓને તો નવું ટ્રેન્ડમાં ચાલે એવું મને લાગે છે કે એક્ઝામ ના આગલી રાતે જ વાંચવા બેસવાનું
હા એ તો ઘણા વિદ્યાર્થીઓ આજકાલ કરતા હોય છે
પછી ભોલે આખી આખી રાત બેસીને વાંચે
હા અને એમની ઊંઘ પણ પૂરી કરતા નથી હોતા અને ખાલી વાંચવામાં જ ધ્યાન આપતા હોય છે આખી રાત
હા બટ તમારા મતે તો એવું છે કે વિદ્યાર્થીઓ માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે પૂરતી ઊંઘ લેવાથી ભણેલું સારી રીતે યાદ રહે છે એકાગ્રતા વધે છે અને પરીક્ષામાં પણ સારું પ્રદર્શન કરી શકાય શું કેવું છે ત
હા એ તો સાચી વાત કીધી તમે કે પુરતી જુંંગલે તો દ શક્તિ ક ગપતા અને નિર્ણય લેવાની જે આપણી ક્ષમતા છે એ પણ આપણી આમ સારી વધુ બનતી હોય છે
સાચું કહ્યું તમને અને આખી આખી રાત જાગવાથી શરીર અને મગજ થાકી જાય તેના કારણે નિયમિત અભ્યાસ પણ કરીને પૂરતી ઊંઘ લેવી વધુ લાભદાયક છે
હા એ તો સાચી વાત છે
વિદ્યાર્થીઓને એવું કરવું જોઈએ બટ બધા વિદ્યાર્થીઓ આજ કલાક પ્રથી રાત જાગે છે જેના કારણે પછી એ લોકોને એક્ઝામમાં પ્રદર્શન સારું નહીં રહેતું
હા અને એમ કવું ને કે આજના સમયમાં ગુનો સૌથી મોટો દુશ્મન હોય તો એ મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા છે
સાચું કહ્યું તમે હું સહેમત છું
હા કેમ કે આમ ઘણા લોકો રાત્રે મોડા સુધી મોબાઈલ ચલાવે છે જેના કારણે ઊંઘ મોડી આવે છે અને તેની ગુણવત્તામાં પણ આમ ઘટાો ઘટાડો થતો હોય છે
સાચું ક્યું આખી આખી રાત ચેટિંગ કરે છે ગીતો સાંભળે છે મવીઝ જોઈ છે જેના કારણે સવારે વહેલું ના ઉઠાય આખો દિવસ ચીડચીડિયું રહેવાયું મન નહી લાગે કોઈ વસ્તુ ન માથું દુખે
હા એ તો સાચી વાત છે તમને શું લાગે કે સારી ઊંઘ માટે કઈ સારી આમ આદતો આપણે અપનાવી જોઈએ
મારા મતે તો ઊંઘવા પહેલાં આપણે કલાક પહેલાં તો ફોન મૂકી જ દેવાના હોય સાઈડ પર
હા સાચી વાત છે
કારણ કે આપડે બેડ પર પડીએ ત્યાર સુધી આપડા હાથમાં ફોન તો હોઈ જ છે. જેના કારણે પછી આપને વધુ મોબાઈલ જોવાની ઈચ્છા થાય છે. પછી વધારે મોબાઈલ જોઈએ તો ત્યા ટાાઈમ ક્યારે જતો હોય એ ખબર નહીં પડે.
હા સાચી વાત છે.
હમ્મ.
સારી ઊંઘ માટે તો આપણે આમ એક જ સમયે સુવું ને એક જ સમયે જાગવું. એવું કરવું જોઈએ. અને સુતા પેલા જે ભારે ભોજન છે આપણે ટાળવું જોઈએ નિયમિત ક કસરત કરવી જોઈએ શાંત વાતાવરણમાં આપણે સુૂવું જોઈએ અને તમે કીધું એમજ કે સૂતા પહેલા મોબાઈલ કે અથવા લેપટોપ આપણી પાસે હોય એનો ઉપયોગ
ઓછો કરવો જોઈએ.
સાત જોોપો અને એક સામાન્ય માણસે રાત્ર સાત આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ.
હા. તેના બોલો બોલો. કારણ કે એના સ્વાસ્થ્ય માટે આમ સારું રે.
હ.
હા.
કારણ કે જે મોબાઈલ ની સ્ક્રીન માંથી નીકળતો પ્રકાશ ઊંઘ આવવામાં વિલબ કરી શકે છે.
હા સાચી વાત છે.
તેથી સૂતા પહેલાં ઓછામાં ઓછા ત્રીસથી સાહીઠ મિનિટ સુધી મોબાઈલ ફ સીધું રહેવું સારું મારે માનવું એવું છે.
હા. અને ઘણા લોકો આમ સફળતા માટે ઊંઘનો ત્યાગ કરે છે. પરંતુ હકીકતમાં પૂરતો આરામ લીધા વિના લાંબા સમય સુધી સફળતા જાળવી રાખવી મુશ્કેલ પડતી હોય છે. કેમ કે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન એજ આપડી આમ સાચી સફળતાનોો આધાર છે.
હું સાચીવી કહ્યું તમે હું સહેમત છું તમારી વાત.
હા.
અને ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે પણ સંબંધ છે બંને એકબીજા સાથે જોડે જોડાયેલા છે. સ સારી ઊંઘ મનને શાંત રાખે છે જ્યારે સારી ઊંઘ અછત, તણાવ, ચિંતા અને ઉદાસી ના વધારે વધારી શકે છે.
હા સાચી વાત છે તો.
એટલે સારી ઊંઘ પણ આપણા સ્વાસ્થ્ય જીવન નો મહત્વ ભાગ છે. શું કેવું છે તમારે?
હા સાચી વાત છે. અને અમુક લોકો તો ખબર કેતા હોય છે કે ઊંઘ આપડે આમ સમય નો બગાડ કર હોય છે. કે ઘણું લાંબા સમય સુધી સુઈ રે તો ફરી એ તમારા સમય ન બગાડ થયો પણ ઊંઘ સમયનું બગાડ નથી પરંતુ આવતી કલની સફળતા માટેનું આમ શ્રેષ્ઠ રોકાણ જો આપણેે સારી ઊઘ લઈશું તો વધુ તંદુરસ્ત વધુ ખુશ અને વધુ સફળ બની શકીશું.
સાચું કયું તમે સારી ઊંઘ માટે સારો ખોરાક ખાવો કસરત કરવું પણ આવ જરૂરી જ છે.
હા અને સ્વસ્થ જીવનનીયમ શરૂઆત પૂરતી ઊંઘરી જ થતી હોય છે.
તા આજકાલના નવા નવા ટેકનોલોજીના જીવનમાં ભાગદોડના જીવનમાં લોકો પૈસા પાછળ જાય છે. બટ અ સ્વાસ્થ્ય પા પર ધ્યાન નહીં રાખત
હા એ તો વાત સાચી છે.
આખી આખી રાત જાગીને ઓફિસ નું કામ કરે છે વિદ્યાર્થીઓ વાંચે છે.
હ હા
એ ઊંઘ ના છાત ના લીધે પછી લોકોની જે પ્રવૃત્તિઓ છે બધી દિવસની એના પર પણ અસર કરે છે.
હા. અને ઘણા લોકો એમ માનતા હોય છે કે ઓછી ઊંઘ લઈને વધુ કામ આપણે કરી શકીએ છ, છેએ પરંતુ હકીકતમાં પૂરતી ઊંઘ ન લેવાથી આપણા શરીર અને મન બંને પરમ ખાબ ખરાબ અસર પડતી હોય છે
હમ સાચું કહ્યું તમે હવે હું કોલેજ જઉં તો મારા ઘણા મિત્રો એવા છે જે કોલેજમાં લેક્ચરના દરમિયાન ઊંઘે છે
હા સાચી વાત છે.
તો એ એ પછી એ લોકોનું તો નુકસાન થાય છે, એ લોકોના અભ્યાસમાં
હા
કારણ કે વિદ્યાર્થી માટે સૌથી વધારે મહત્વનું છે એનું અભ્યાસ અભ્યાસ ના સમયે જો ઊંડશે તો એનું ભવિષ્યમાં કઈ સારું નહી થાય
હા. અને ઊંઘે આપણા શરીરની આમ કુદરતી જરૂરિયાત છે, જેમ ખોરાક શરીરને ઉઊર્જા આપે છે. તેમ ઊંઘ શરીર અને મગધે ફરીથી કાર્યક્ષમ બનાવે છે
સાચું કય્યું તને
હા
તમે કેટલા કલાક ની ઉઊગળો છો
મારે તો ઓછામાં ઓછી, આમ સાત થી આઠ કલાક તો થઈ જ જાય છે. કારણ કે એટલી ઊંઘ તો આપણે મનુષ્ય તરીકે તો જરૂરી છે. પોતાના શરીર ને સ્વસ્થ રાખવા
માણસ એ આઠ કલાક નવ કલાક ની ઊંઘ લેવી જોઈએ આખો થાક ઉતરી જાય તો બીજા દિવસે મૂડ પણ સારો હોય છે, આપણને કઈ નવું કરવાની ઈચ્છા પણ થાય
હા સાચી વાત છે, વાંધો નઈિ સારું સારું ચાલો
સારું છે
હ હા